હા
શું કરો છો?
અમે બસ આરામ કરીએ છીએ ટાણે થાકી ગયાને આરામ ઉપર છીએ.
ઓ એ અમે થાકી તો અમે ગયા તો છીએ પણ અમારે થોડાક છોકરાને ઊયઠા હતા ને રોતા હતા પછી દૂધ ને આપી દીધું એની બોટલ
હ જમાડી લ્યો ને જમે જમાડી લેવાય ને. ભૂખ લાઈગી હશે છોકરાઓને.
ના ના અત્યાર ન જમે અત્યારે અવે તો દૂધ જ પીએ.
છેેક કોઈ ન કર જમાડી લ્યો બિચાડા મેગી ઉપર છેે.
ના અત્યારે ન જમે. અત્યારે હવે દૂધ જ પીવે એના અને દૂધ જ વધારે ભાવે છે.
હા દૂધ તો સારું પણ તમારે તો ઘરની છે ને ગાય.
હા અમારે તો ઘરનીનજ બાંધી ગલી જ છે અમાર ત
હ શું પછી વાતાવરણ શું કેય વરસાદ પાણી.
વાતાવરણ જો વરસાદ તો બોવ જ છે. ચાલુ ચાલુ જ છે હજી ચાલુ જ છે. અમાર તો ચાલુ જ રે એમ કે મહિનો દિવસ એક મહિનો તો ચાલુ જ સતત રેય
હા તો પછી કપડાનું શું કરો શું
કપડાં ને જો દોરી બાંધીને પંખો ચાલુ રાખો હવે ઘરમાં
હા હ તો તમારે હા કપડા ન સુકાયલા
કપડા ન શુંકાસે એ વાંધો આવે છે અ કપડાનો તમારે શું કરે તમારા હસબંધ
અ મારા સબ આજ તો ગયા છે જોબ ઉપર
કે તો ભાઈ તો ગયા લાગે તા નથી તમારા
ન આચી ન્યા હું હે પછી જોબ પછી ને ઓફિસમાં હોય છે બીજું હોય શું
હોય તો તો તો પણ ઓ હો બોવ હાવ
તો આ વાત જાવા દઈએ ને તો હવે ભીમાની તો મારે વાત જવા દએ બેન
બવ જ મળશે તમારે તો ઓ હો તો બઉ બેન
હા.
તમારા તમારા છોકરાને કેવું સારું ને બધાયને
હા બધાયને હારું છે.
હમ્મ તો હારુ
હારમ હારું છે અમારે તો નથી વાંધો કાઈ.
હોય તો વાંધો નઈ તમારે હારમ હારું હોય ને તો અમને ઉપાધિ નથી.
નઈ ઉપાધિ ન કરતા બીન અમારી અમારે તો હારું છે. તમે તમારું કર લે છો તમારી ઉપાધિ કરો. અમારું તો હારું છે કોઈ ઉપાધ્યા ન કરાય હોઉં હોઉં ની ઉપાધિ હો કરાય નહી
અમને તો એ તમારી ઉપાધિ થતી હતી ઉપાધિ થોડીક કરી લઈને ઉપાધિ કરવાવામાં હો એ જોઈએ આપડું આપડે કઈ દેવા પડતા નથી.
હા એ વાત હાચી બહ તમે તો સારા તો એવય કોઈની ઉપાધિ કરો.
હ એટલે જ મેકે લાયને થોડીક વાર ઉપાધીર કરી તો લઈ. આપડે ક્યાં ન્યા દેવા પડે થોડાક ઉછીના
હા એ વાતા હાચી ન કર તો તમે ઉપાધિ કરો એમ છો નહી.
એટલે ઘડીક થોડુંક હારું હારું બોલવામાં હું જાય આપડું
હા કઈ નજ જાતું
ખરાબ ખરાબ શું કામ બોલવું જોઈએ હારું જ બોલવું જોઈએ ને આપડે કોક ને.
હા સારું જ બોલાયને હુ કામ ખરાબ બોલાય બહુ સંસ્કારી લાગો તમે.
બહ એટલે બહ સંસ્કાર તો માર તો હેળ થેર ઢોરાય જાય હ હવે આજે ઢોરાઈ સંસ્કારમાં તો કઈ કેવું પડે એમ નથી અમાં.
આપ જો અમને સંસ્કાર.
હા ત્યાં ઢોળઈ જાય ને થોડાક વીણી જાય જો
હા ના વીણી ગલ તો અમાં નથ જોતા.
લઈ જાય તો ને મીણીંગલ જ હારા
ખોબલે ખોબલે ને ખોબલે જોઈએ.
હૂબલે ને ઢોબલે જ પડી જાય વીણી ને હેઠા વ્યા
હા હા ઠીક હું બાકીને તમે કઈ ફરવા નથી જતા સ્થળ નથી તમારે ફરવા ના ઈ બાજુ તમાર ક્યાં ક્યાં સ્થળ છે
હસબન્ડ ના હોય તો કઈ ની અમે આવશું ફરવા અમને લઈ જાજો. હસબન્ડ નું આપડે શું કામ હોય.
હા એકલું રખા શું હોય એમાં શું સ્થળ છે મંદિર છે તમારે અયાં
હા અમાર તો છે જ હનુમાન મંદિર.
હા હા. હ હા.
છે મનાલી છે નજીકત થયો મારે. પછી મનાલી છે અમારે.
હ આ.
સિમલાશેે મનાલી.
હા હ સારું કેવાય તો. હા સારું હોય.
અમૃતસર અમૃતસર મંદિર છે જે
હા હા અમારે એમ તો સારું છે આ બાજુ એ ફરવાલાાયક સ્થળ બનાય છે. અમારે છે જો ગિરનાર છે આ બાજુ સોમનાથ છે સાસણગીર છે બધે બહુ ફરવાનું છે બહુ બધા આવતા હોય.
હ અમે કોઈ્યાં જોયું ગિરનારને સાસોને એવું.
ના તો આ બાજુ આવું તો અમે આપે જાશું બધા ભેગા લઈ જશ સોમનાથ ને લઈ જશ એમાં શું હા
હા.
આપડે બધા જાાવ છોકરા ને તમારે રસ બન આવે ને તઈ કેજો
હા તોમા રસ ન હોય તો પછી એક એકલાય તમે કીધું ને કે આવતા રહે છે તો અમે એકલાય રેખડા કરશું છોકરાને હમ એકલા એકલા રખડા કરશો બસ
હાલો.
હાલો.
શુંહાલે બીજું.
હાલ બસ બસ મજા આવ. હરા જલ્સલે છે
જે હમણાં તો અમારે જન્માષ્ટમી આવશે.
હ પછી જન્માષ્ટમીની લંકાની વાર છે.
હા જન્માષ્ટમી આવશે અમારે સાતમ આઠમ આવશે દિવાળી આવશે. તમારે એું તહેવારને એવું હોય કે. જુગાર રમ્યો ક્યારેક ક્યારેક રમ પેલા બહુ રમતા ના ના. હા તા તમે. ત્યારે બહ રમતા હવે મ હા બેલેથી અમે રમતા હો. પછી એવા બાદ છે ને આંબિલર માં હ હા. હ બાતો જુ લુ જતા. ખાઈ જતા હચી વાત છે પેલા તો બહ રમતા હવે તો. પછી શું છોકરા હોય આપણે રમવાદે. સાસરે આવ્યા પછી તો ન રમવા દે
તો બેનમે કઈ ન રમત રૂપપણ અમે તો એવા પૈસાથી નહી અમે તો બસ જ આંબીલે થી ને રમતા.
હ એક આંબીલા બે આંબીલા હવે તો કોણ આંબી લેખ રમે પહેલાં રમતા છું ને હવે તો પૈસાથી રમે. દસ દસ વાડી વીસ વાડી ત્રીસ વાડી. હ હ
પચીસ
હા. બોલો બીજુ.
બસ હવે તેમમ થાય કે નીંદર આવે છોકરા ને હીચકા.
. જવાય બે નાટણે નીંદર તો શરીર માટે બહુ જરૂરી છે તમે હ અર ને તમારે તો જાય ડાર્ક સર્કલ થઈ જાય ગળા કાળા થ જાય હા તો તમે હોઈ જો બે લહેર . છુઈ જાય પણ હમણાં તો કોણ જાણા હોરી ગઈ રહી છે ને બે ત્રણ દિવ .
નકર તો તમામારે કોઈ જાય તો જો અમાર તો હસબન ન હોય નથી કોઈ ન હોય વેલા નનેવરા થય ને કોઈ જાય અમારે હમણાં તોરીયું સ હા.
હા અમે તો રાતે વેલા ખુઈ જતા ટાણે ખુઈ જાયએ. ઘડીક મોબાઈલ જોય ટીવી જોઈ સિરિયલ જોઈએ એવું બધું જોઈઈ જાય પછી પણ હમણાં તો નથી ક્યા ખાવા પીવાનું કાંઈ રહેતું મેળ હોવાનું નથી રહેતું ગાંડા જેવા કરર ન . . એ નિંદ્ર નિંદ્ર ન થતી.
હમ્મ હમ્મ હમ્મ. બે નીંદર તો પેલા કરજો બીજું કામ ગયું કે ર.
હા નીંદર તો શરીર માટે બહ કામની છે પણ શું કરીએ બેન.
હમ્મ હા.
. . છોકરા એ હોય તો શું કરી? હા કામે કરવું પડે બધું આપડે કરવું પડે. પડે હા.
મ તમારે કઈ ઢોર ધખર નથી રાખ?
ન એવો પહેનોમે નથી રાખતા ન પોહંચ મારાથી છોકરા નાના બે છોકરા સ્કૂલમાં વાતડવા જવા ટ્યુશન માં જવા ઘર. . બંધે એ લળી લલેવ જથ્થાબંધ અમે માલ લઈ આવે નને સીવવાનું હોય પછી બાજુમાં અમાર ફેક્ટરી છે ભુંંગરાળ ફરવા જઈએ આખોી અ લેવાય જાય. ના ના ના અમારે નથી બાજુમાં છે અમે તો કામ કરવા જઈએ બેન અમારે તો હું જોતી તું અમારે નથી તો તો હું ત હઈ ની ફોન છે નહી કરું મારે ફેક્ટરી હોય તો બે
ઓહ એવું છે ક તમારે ફેક્ટરી હોય તો તો અમાર જીવાન થોડો ફોન કરો એવું ને?
ના ના તો તો હ કોઈને ફોન ન કરું ભાઈ આ તો ફેક્ટરી નથી તમારે કરવો ત આપડે . તો.
હ થઈ જાય ભગવાન ની દયાાર થઈ તમારે બી ત જયાર ફેક્ટરી બી
શા એ થઈ છે તર કરો. ત્રણ ચાર તો હાર થઈ જાય તો ભગવાન હાર વાલા કર હે હ. આવજો પછી ફેક્ટરી થાય તે ઉદઘાટન કરવા. ફેક્ટરી હા તમેા ફેક્ટરી તો કરો તમે હ. ધીરે ધી એમ ભેગા કરી. ધ ધીરે ધીરે થઈ જ હ સવાર સાંજમાં ભેગા જ કરીએે છીએ.
ઠેક ઠે ગલા ક.
ઠી
બોલો બીજું શું કરો છો તમે
હ
જમ કઈ નઈ જો મોબાઈલ ને એવું જોતા હોય મોબાઈલ ન જોતા હોય હોય. મોબાઈલ ખરાબ આદત કહેવાય આપણેે છે ને આંખોના ખોને હારોની મોબાઈલ આપડણે આખો દુખે નીંદર ન થાય મોબાઈલ તો જરાય સારો નહી એની સ્કીિન છે ને ખરાબ કેહેવાય જોવાય નહી. અમે તો ન જોઈએ મોબાઈલ અમે તોનીંદર કરઈએમે ના જોતા બેન નહી બેન જોતા નહી મોબાઈલ ખરાબ કેવા એક રોગ છે મોબલ એક રોગ છે એક મોબાઈલ છે. અનેથી ના જ હવે સારું બેન હાલો હા બેીન રાખો